હલો, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે, શુંકરો મા જામ
શું કરો છો?
કઈ નહી, કરું છું, તમે શું કરો છો?
કરું છુ, તમારું નામ શું છે?
મારું નામ શું છે, તમને નઈ ખબર
મને નહી, ખબર
તમે નહી, ઓળખતા મને
હમ્મ
તમે મને નહી, ઓળખતા
ની ઓળખતા શું નામ છે, તમારું
પૂજા નામ છે.
હમ્મ.
હું, તો તમને પણ ઓળખું છું.
હે
હમ્મ
કટે, બિરાજો છો
મુ
હમ્મ
હા ગાં, ન નામ બધું નઈ બતાવાનું છે.
નં, પતા હ થક
હમ, તમને ખબર નથી.
ઓર
ચા આપી હતીી.
હા
હ મેં બીદી સ જા અને પ્લોટ, પે લેન ગયા થ હ
ઓઔર તમારી, તબિયત ઠીક હોઈ ગઈ સે
ના પેલા આજ ગયા
તમે કેવું કેવું મહેસૂસ કરો છો, અબ
સારું
હમ
તમે આ ગુજરાતી ક્યાંથી, શીખ્યા છો?
તમે ચિંતા ના કરો, તમે ઠીક હોય, જાાવ છો
હાઓ
ઓર
તમે તમારી ભાભીને જોડે, તો શીખ્યા છો.
હમ્મ.
હેલો, મુઆમ બોલું કે. તમે આ ગુજરાતી તમારા ભાભી ને જોડું તું શીખ્યા
હા
ક્યાર છે, ભાભી.
હલો
તમાર ભાભી ક્યાં છે.
ભાભી, તો ગયાસે હરિયાણા.
રેણા તમારે તમારી જોડે કોણ બેઠું છે.
મારા જોડું તોું કોઈ નહી, બેઠું હું અકેલી બેઠી છું.
જૂઠ, બોલોલો છો.
અ નૈ કળવેટ સુંળ
ના મૂને માંતી.
તમે ક્યા કરો છો.
હમ્મ
તમે ક્યાં કરો છો.
હું કઈ નહી, કરું તમારું કોલ આવ તમનું વાત કરું છું.
તમારું દીકરું ક્યાં કરે છે.
દીક રૂપે, તો એને દાદી ને જોડે ગયો પલોટ
દીકરી
ડિગ્રંગ ગસ આ
હમ, દીકરી તો ઊઘવાનું કામ કરે છે.
હા, પેલી આ ઊંઘવાનું જ કામ છે, એને પૂરો દિવસ ઊંઘવાનું પછી રાત ના રોવાનું
મને તો ગુજરાતીની આવે છે, તમે મારી મદદ કરશો શીખવા મે હ
સાત
હમ
આ હા હમ, તમારા ભાપે આમને પૂછ્યું, કે તમારે ગુજરાતી શીખીને કે ના બનાવાનું છે. તમારા ભપે એમને કીધું, કે તમે ગુજરાતી સિક્કિમ ક્યાં જાવશે
હલો
હલો
મ કે છું, કે હુ, આપણે એક તસવીર ભેજું છું. મને, દેખ ન બ કાચ હુ, કેવી કેસી લાગુ છું.
અચછા, તમે કેમ લાગો છો? હેના
હા
સારુ આ પણ તમારે ભાવી, ને જોડી ત આટલી થોડી થોડી ગુજરાતી શીખ્યા, તો તમારા વાભે આમને કીધુ કે તમે ગુજરાતી સિગિંગ ક્યાં જ આવશે
હા હુ, આમ કહુ, કે તમારા ભાભી તમને ગુજરાતી બતાય ને કે, એવી રીતે બોલવા નહી, તો તમાર ભાભે એમને કયુ તમને તમારે ગુજરાતી, સીિંગ ક્યાં જાવ સર
નનીક્ય્યું
મેં પૂછ્યું
નહી પૂછું, મેં તો યું બોલીું કે એસે હ સીખવું છે, મને તો
સારુ, અને તમને બતા દીધી શું શું બતાવ છે.
મેં ફોટો ભેજી્યું આ ફોટો સરસ આવી છે, કે નહી આવી છે.
જોજ, એક મિનટ બરખફો ના મારા અંદર, તો નઈ, અહી
ની આવી કે
ના મારા જોડે નહી, હ.
બેજી, તો થી મને.
ના મારા જોડે નહી, આવે છે.
હમ.
ના, આયી.
મને સજવું દજવું બહુત ગમે, છેને
કેમે સૂટમા, કે સાડીમા.
મને સજવુ ધજવુ બહત, ગમે છે.
હા હલો.
મુુ બી આજે હુ મારે પરિવાર લારે બજાર જવુંનું સોચું છું. હલો.
સુબરો.
હલો.
હા, બોલો.
અરે હુ, એવું બોલું છુ, ક આજે હુ, મારા પરિવાર સાથે બાજાર જવાનું સોચું છું.
હમ. હલો.
સમાન લાવણું છેને. બજારથી, બજારથી સામાન લાવણું છે. છે, તો મારે પરિવાર સાથે જવાનું વિચાર કરું છું.
હો, કેવું સામાન લાવવાનું
ખાવાનુ લાણુ છે.
હાવાનુ, રાશન લાવવાનું છે.
આમ
શું, શું લવાનું?
છે
હ.
શાક, બનાવવું પડશે ને શામ કો.
હા, શામનું શાક બનાવવું પડશે એમ. અ્છા કેને, કેને લીધે જાવ, સો
હે
કેને લારે, જાઓ છો?
અરે મમ્મી, લારે.
તમારા, મમ્મી આવી ગયા.
હા, અભ આવેગા રસ્તા મે આઈ, રહ્યાવેગા.
અચ્છા કેટલે વાગે આવશે? હલો. હલો.
મ, એ પછું છું.
હમ્મ
શું કઈ પૂછી શકું કઈ, તમે.
હા બોલો ના.
શું આપણે દોસ્ત, બની શકા કઈ?
સારું કઈ, વાંધો નહી.
હમ્મ તમે મને રોજેય ફોન લગાવને, બાત કરજો ગુજરાતી શીખવામે મારી રી મદદ કરજો.
સારું, કરશું.
હુ, રોજ અભ્યાસ કરશું તો ગુજરાતી પાસે સારીથી, શીખી જાશુ
હવ સીખશો
મને તમારે સાથે, વખત પસાનું ખૂબ સારું લાગે છે.
હમ્મ
મને તમાર સાથે, વખત પસારનું કરવું ખૂબ સારું લાગે છે. વક્ત બિતાણું તમે લાગે છે. કે નહી લાગે છે?
લાગેસ ન.
હમ.
ઉમ હુ.
ઔર, સબ કિયે ગયા?
એક મિનિટ ઊભા થસ હા, હમ્મ
હમ. ઠીક સે.
ઓ તમારે, ગેયના બધા ક્યાં સે?
હમ્મ
તમારે ઘેના બધા ક્યાં જતા રયા?
શું બોલો?
આમ કેવું કે તમારે ઘે ના બધા ક્યાં સે?
જોબપે ગયાસે. જોબપે, ગયા.
સારું કેટલા, વાગ્યા આવશે બેય?
હલો
હલો, હલો. હલો. એક મિનીટ ઉભા થશો, હ. શક્યો ઉઠા હલો.
હલો. હલો. હલો.
હલો.
ઠીકે તમારું ધ્યાન રાખો અને દવા સ સમય પર સમય પર લેજોન તમે આરામ કર જોન.
સારૂ.
હા.
ટાઈમ થઇ ગયું?
તમે ચિંતા ના કરજો કે ઠીક હોય જાવેગા.
ઓ સારું.
ઠીક સે?
હવ ઠીક સે.
ઠીક છે મને મોડું થઈ રહ્યું છે. એ હું બી બજાર જાઉ.